હ જય શ્રી કૃષ્ણભાઈ કેમ છો તમે
એકદમ મજા મોમેટો તમે કેમ છો ઘરે બધા કેમ છો સારા છે ને બધા
હા ભાઈ હમણાં તો બધા સારા છે પરંતુ હજી વાતાવરણના લીધે અમારા્વારા જેદ છે અમુક જણોને શરદી છે ઉધર તાવ એ બધી બીમારી થઈ રહી છે કારણ કે તમને ખબર જ છે કે ડબિટી બીમારી કેમ થાય છે કારણ કે વાતાવરણ ગમત ખૂબ વધી રહ્યું છે અને ગરમીનું પ્રમાણ વધવાથી અવગું થઈ રહ્યું છે કારણ કે હવે શું કરી જ છું કારણ કે વાતાવરણને લીધે અમાશરીર પણ એટલું બધું પ્રિપેર નથી કે આવું બધું પ્રકારની પરિસ્થિતિ ઝીલી શકે કારણ કે આપણું શરીર કેટલ એ પણ સારું ફિટનેસ હોય પરંતુ વાતાવરણ આપણા સાથે એટલું બધું ખરાબ કરશે તો પછી આપણને બી બીમારી થવાની જ છે કારણ કે શરદી થશે ઉત ચ બીમારી આ ઘરે અમુક લોકોને ખૂબ થઈ રહી છે અને અમે તો મોસ્ટલી અમ તો ઘરેલુ ઉપચાર ચકરીએ છીએ એનાથી આવી જાય છે પરંતુ આ વખતે તો અમારી ડોક્ટરનેની સલાહ એવી કરી છે કારણ કે અમારા જે ઘરના અમુક સજે સજ સ છે તે લોકોને આવી બધી બીમારી ખુબ વધી ગઈ છે અને ડોક્ટરની સલાહ બધી લીધી છે અનેધ દવા દવા એ લોકો પી છે અમે કરી જશું કારણ કે વાતાવરણ બીધા બધી બીમારી થવાની છે આમાં મોસ્ટલી ગરમીની સિઝન ચાલતી હોય તેની વાબ ચોમાસા સિઝન આવી રહી છે અને ચોમાસામાં પણ તમને ખબર જ છે કે આવી બધી બીમારી થયા જ કરે છે કારણ કે પાણીમાં બધા ભીંજાય છે ઘણા બધા પ્રકાર ના ઉમા રોગ પણ ફેલાય છે કારણ કે શરદી તમને ખબર છે કેટલો ચેપી અને વાયરલ ઇન્ફેક્શન વાળો રોગ છે અને આપણને ઘણા બા મચ્છરો કાર આપ શરીરમાં તો મેર વિ છે એ તાવ બધી બધી પ્રકારની બીમારી થઈ જાય છે એટલે આ બધી બીમારીથી બચવા માટે આપણે યોગ્ય રીતે શરીરનેર રાખવું જોઈએ અને આપણા શરીરમાં જેટલું વધારે બને તેટલું આપણે ઘરનું ખ જોઈએ અને ઘણા બધા પ્રકારના ફ્રૂટ જ ખ જોઈએ અને બહારનુંું ખા ઓછું જોઈએ કારણ બહારનો ખવાડી પણ આપણને એ બધી બીમારી થઈ જશે કારણ કે તમને ખબર જ હશે કે બહારનું ખવાડી ઘણા બધા પ્રની જેમ કે આપણને ડિહાઈડ્રેશન પેટમાં દુખાવો કે પછી અન્ય પ્રકારની બીમારી પણ થઈ જાય છે જેમ કે શદી છે ઉધર તાવ પણ થઈ જાય છે કારણ કે બાર બહાર ખવાથી તમને ખબર જ કે અંદર ગમે તે પ્રકારના બહાર હવામાન પર ભ કીટણું કેવો બધું હોય છે તે પણ આપણને લાગી જાય છે અને તેલ પણ એકનું એક હોય છે અને કાળું પડી ગયું માં જે લોકો તળે છે ને એવું બધું કરે છે તેથી કરીને આપણને બધી પ્રકારની બીમારીઓ જોવા મળે છે એટલે મારે તો એજ કેવું છે કેવે સામાન્ય બીમારી આજકાલ બધી કોમન થઈ ગય છે કારણ કે આ વાતાવરણ રીતે પણ થઈ જાય છે અને આજુબાજુ બધા લોકો ગમે ત્યાં પણ ગંદકી કરે છે તો પણ એવ જોવા મળે છે કારણ કે આ ગામડામાં બધા ગમે ત્યાં ટૂકે છે ગમે ત્યાં બધું કરે છે પછી એના લીધે પોતાના શરીર પરને આજુબાુ લોકો રહે તે લોકોને પડશે એ માટે આપણે ખુબ ધ્યાન રાખવું જોઈએ અને યોગ્ય પૂર્વક આપણા શરીરને સ્વસ્થ રાખવું જોઈએ આપણે આ વડે બીમારીથી બચવું જોઈએ બાકી તમારા ગામડામાં શું ચાલી રહ્યું છે તમારા ગામના બધા પરિવારના લોકો છે તે તો એટલે પરિવારના બધા લોકો છે તે તો ગરંદગી પ્રત્યે પણ ખૂબ જાગૃત થશે ને અને જે તમારા જો તમારે જો ઘરે આવું સામાન્ય બીમારી જેમ કે શરદી છે ઉધરસ તાવ છેવર થાય તો પછી તમે ઘરેલુ વિચારો પછ ડોકરની સલાહ લેું છે
હમ ભાઈ અમારા ઘરે પણ એવી સામાન્ય બીમારી બધી નાની નાની ચાલ્યા કરે છે પરંતુ અમે અત્યારે પહેલા તો શું ઘરેલુ ઉપચાર કરીએ છીએ ત્યારબાદ જો એમાં વધારે લાગે તો અમે ડોક્ટર પાસે જાય છે કારણ કે તમને ખબર છે કે આપડે ડોક્ટર પાસે જોવું સારી બાબત છે પરંતુ જયારે પણ ખુબ જ વધારે એવું મતલબમાં થયું હોય તો ત્યારે જોવું જોઈએ કારણ કે જો નાની નાની બાબત ઉપર જો આપણે ડોક્ટર જ તો આપણું શરીર રોગ પ્રતિકારક શક્તિથી ખુબ જ ઓછું થઈ જશે કારણ કે જો આપડું જે શરીર એવું બનાવવામાં આવ્યું છે કે આપડે તે મતલબ જે પણ કોઈ પણ રોગ થાય તો રોગ જાાગ જ સારો થઈ જાય એવી રોગ પ્રતિકારક શક્તિ આપણા અંદર ઉમેરવામાં જ આવી છે તો જેથી કરીને જો આપડ રોગ પ્ર્રતિકારક શક્તિ સારી કરવી હોય તો આપડણે દવાઓને એવું થોડુંક ઓછું ખ હેલ્ ખો હોય તો હેલ્ ખોરાક ખ જોઈએ અને જેથી કરીને આપણને એવું બીમારી જ ના થાય અને બીમારી થાય તો પણ આપને જલ્દી જલ્દી સારું થઈ જાય તો જેથી કરીને જો આપડે પેલા તો ઘરેલુ ઉપચાર કરવા જોઈએ જેમ કે ઘરેલુ માં કઈ આપને ઉધરસ થતી હોય તો પેલા તુલસી ખાવી કે કઈ પણ એવું મતલબ ઘરેલું ઉપચાર કરવો શહેડ ખાવું એવું બધું ઘરેલું ઉપચાર કરીને આપણે સારું કરવું જોમાં ન થાય તો પછી આપણેે દવાઓ લેવી જોઈએ કારણ કે અ એવું આપડે જો એવું ન કરીશું ને આપે રોગપ્રતિકારક શક્તિ એટલી ઓછી થઈ જશે કે પછી આપડે કોઈ જરાક પણ દુઃખ કઈ પણ થશે તો આપડણે દવાખાનેને જવું પડશે તો પહેલા આપણે એવું કરીશું તો આપ રોગ પ્ર્રતિકારક શક્તિ ખુબ જ સારી રહેશે કારણ કે સામાન્ય બીમારી એ વસ્તુ એ જિંદગી પર જવાની નથી એ થોડે થોડા વારે થયા જ કરે છે જેમ કે એક બે મહિના સારા રહીે કે આપને શરદી થશે ઉધરસ થશે તાવ આવશે એ બધી સામાન્ય વસ્તુ જે થયા જ કરે છે અને જે વસ્તુ ક્યારે થાય છે જયારે આપણે બહારનું ખુબ જ વધારે એવું ખાઈ લઈએ આપડો ખોરાક પાણી ઊઘવાનું એ બધી વસ્તુ પર અઢાર રા કે સ આપડ ઊઘવાનું સારું નવું ન હોય અથવા કઈ પણ તકે કઈ લાગ્યું હોય તો પછી કઈ બહારનું ખાઈ લીધું ઠંડુ ખાઈ લીધું સડીશે તે બધી વસ્તુ આપડે જીવનચર્યા ઉપર ચાલ્યા કરે છે તો જેથી કરીને એવું બધું થયા કરે છે તો આપડે સામાન્ય બીમારી ઉપર થોડોક એવું રાખવું જોઈએ કે સામાન્ય બીમારી ન થાય તો આપડે સારું ખોરાક ખાવો જોઈએ ઘરનું ખોરાક ખાવું જોઈએ હલન ચલન સારી રીતે કરવું જોઈએ એક્સરસાઇઝ કરવી જોઈએ તેથી કરીને આપણું શરીર પણ સારું રહે અને આપણને કઈ બીમારી પણ ન થાય તો જેથી કરીને મેં શું કર્યું છે હમણાં કે હમણાં મે જીમ પણ જોઈન કર્યું છે જે તો તેથી મને ખુબ જ થઈ રહી છે. કારણ કે આપણે મેં ઘરે બેસી બેસીને એકદમ થઈ ગયો હતો પરંતુ જ કેટલા વાગેમમમાં ક્યારે મારી બોડી બને એવું એવું જ મેં વિચાર્યા કરું છું, અને.
ડોક્ટરની સિવા અને જો આપણે.